હા જય શ્રી કૃષ્ણ, કેમ છો?
બસ હું મજામાં છું, તમે કેમ છો?
બસ હું પણ મજામાં જ છું, તમને હું શું કેવું તમને કે જોઓ ને આજકલથી નું મહત્વ કેટલું વધારે સમજાય છે નહીં એવું નથી લાગતું તમે જેમ કે હા બોલો
ક્યારે ક્યાં કઈ ઘટના બની જાય અને ક્યારે કોઈને શું થઈ જાય કોઈ વાત નો કઈ ભરોસો જ નથી રહ્યો આજકાલ તો હવે. જીવન ત્યાં અ કયા પડે ખતમ થઈ જાય કઈ જ આપણેે ના વિચારી શકીએ.
હા સાચું કહ્યું પેલા આવું લાગતું હતું કે મિત્રો જ બધું જ છે પણ સમય જતા સમજાય કે પરિવાર કેવી રીતે સાથ કોઈ નથી બરોબર ને પરિવાર જેવા સાથ કોઈ નથી. છે
એકદમ સાચી વાત છે પરિવાર જે આપણો વિચારે છે આપણા માતા-પિતા આપણા ભાઈ-બહેનો એમની સાથે રહીને આપણે આખી આપણું જીવન પસાર કરીએ છીએ અને પરિવારનું મહત્વ તો બધું બધાને ખબર હોવું જ જોઈએ.
ખુશી હોય કે દુઃખ હોય આખીર પરિવાર જ બા બાજુમાં ઉભો રહેલો હોય અને સંબંધોને સાચવવા માટે ધીરજ પણ બહુ જરૂરી છે. નાના-નાના મુદ્દાઓ પર જો ગુસ્સા કરીએ તો સંબંધોમાં અંતર આવી જાય છે.
સાચી વાત છે, અ હ પહેલાના જમાનામાં આપણે જયારે પ-પરદાદાઓ કે પછી દાદા-દાદીઓ, નાના-નાનીઓ આપણા સંબંધોને સાચવવા માટે દરેક પ્રસંગોમાં જતા. એમ એ કોઈ બીજાના ત્યાં પ્રસ અંગ હોયતો હાજરી પૂરતા. અને આજકાલ તો આધુનિક યુગ એટલો ફાસ્ટ અને મોડ ડન થઈ ગયો છે કે મન નને નથી લાગતું કે આવનારી હવે જે નેક્સ્ટ પેઢી છે એ સંબંધોને સાચવવામાં કોઈ વધારે પડતો રસ લેશે.
હા, સાચું કયું તમે. અહ આ મને પણ નથી લાગતું. હવે તમે જોયું હશે કે અહ ક ઘરના ક્યારે ક્યારે મેત મતભેદ થઈ જાય છે. પા થતા હોય છે ને. ને આજકાલની જે આ જનરેશન છ ને આની વચ્ચે તો કંઈક વધારે થતું રહ્યું છે. હા મને આમ લાગે છે હા કે આપણને શાંતિ થી બેસીને એ બધી વાતો પર નિવારણ લેવું જોઈએ.
સાચી વાત કરી તમારી. ઘરમાં જેવું વાતાવરણ હશે એવું જ આવનારી પેઢી પણ શીખશે. ઘરમાં જો કોઈ બાળક હોય કે આસપડોસનું બાળક હોય, એમનું ઘરનું વાતાવરણ જોઈને જ શીખવાનું છે. જો ઘરમાં આપડે પરિવારને સમય આપ તા હોય તો એ પણ મોટું થઈને એના માતા-પિતાને દાદા-દાદીને સમય આપશે પરંતુ આજે આપણે જો આપણા પરિવારની કદર ના કરીએ તો પછી એ આપણને જોઈને શું શીખશે? હા હા બોલો
હા હ કહું નો હલ અને આજ સમયમાં આજ ખુબ જરૂરી છે.
એ વાત તો તમને એકદમ સાચી કહી અને સાથે સમજવું કે જે પણ આપણી સંસ્કૃતિ અને પ્રેમનોો પાયો છે. મુશ્કેલી ના સમયે, પરિવાર જ આપણી તાકાત બને છે. અને તમને પણ ખબર છે. સાથે રહેવાથી આપણને બધાને કેટલો આનંદ મળે છે. ક્યારેક પણ, ક્યાંક જવાનું હોય, કે તો આપડા... પરિવારજનો, આપણા બીજા પરિવારના સદસ્યોને સંભાળી લે છે.
હા, અને તમને... હમ્, આમ લાગે છે... કે, એકબીજાને સમય આપવો પણ ખુબ જરૂરી છે આજકાલ, બધા મોબાઈલમાં નથી વ્યસ્ત રહી...
હા, આ વાત તો તમે સો ટકા... પોની સાથે વાત કરી. લોકો પોતાના ઓફિસ થી, કામ ધંધાથી, પાછા આવે એટલે પરવાળને જમી કરીને, પોતપોતાના રૂમમાં ભરાઈ જાય છે. અને ક્યારેય પણ એમ નથી વિચારતા કે, સંયુક્ત પરિવાર સાથે... બેસીને, આપણે થોડી ઘણી વાર્તાલાપ કરીએ. આખા દિવસની દિનચર્યા, આપણે શેર કરીએ. ના, પો તોતાના ફોનમાં... જઈને ખુલામાં બધા પડી રે છે. જેનાથી પરિવાર વચ્ચેનો... સંબંધ નબળો પડતો જાય છે.
સાચું કહ્યું, તમે પેલા તો જુઓ ને, સાંજે બધા સાથે બેસીને ચા પીતા, વાતો કરતા, પણ હવે તો દરેક વ્યક્તિ પોતપોતાની દુનિયામાં એટલું વ્યસ્ત થઈ ગયું છે કે, પૂછો જ નથી આમ... પણ, મને આમ લાગે છે કે, પરિવાર સાથે... ભોજન કરીએ, તો અલગ જ આનંદ આવે.
હા, એ વાત તો સાચી કહી. આપણા અ પૂર્વજો પણ તો કહી કે, છે કે બપોરનું અને રાત ન ભોજન, જો બની શકે તો, આપણે પરિવારના બધા સદસ્યો સાથે મેસીને જ કરવું જોઈએ. જેનાથી શાંતિ મળે છે અને... પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ... ની ભાવના પણ વધે છે.
અને સાચું જો, ભોજન વખતે આખો દિવસની વાતો શેર કરીએ, તો નજીક પણું પણ વધે ને?
હા, એ વાત તો ખરી. અને પહેલાના સમયમાં તો સંયુક્ત પરિવાર સાથે રહેતા, દાદા-દાદી, કાકા-કાકી, ફઈ-ફુવા, બધા મળીને સાથે રહેતા. અને અત્યારે તો જોઈન્ટ ફેમિલીમાં રહેવું ઘણા લોકોને પસંદ જ નથી. હા. લોકો એમ વિચારે કે, કોણ રોજ-રોજનું કટ કકરાટ કરે? પરંતુ, એવું નથી હોતું.
કોને નથી સમજ પડતી કે, દાદા-દાદી હોય તો ઘરમાં અલગ જ લાગણી રહે છે. અને જો દાદી સાથે બેસીએ દાદી સાથે વાતો કરીએ તો આપણને કેવી જૂની જૂની વાતો સાંભળવા મળે. એમના અનુભવો આપ પણને ખબર પડે. અને એના અનુભવો માંથી આપણને ઘણું બધું શીખવાને પણ મળે. અને હા, બાળકો માટે પણ દા દા-દાદીનો પ્રેમ ખાસ હોય છે.
એકદમ સાચી વાત વડીલોનું સન્માન કરવું સૌથી મોટો સંસ્કાર છે. વડીલોના આશીર્વાદ શિવાય તો કોઈ પણ પરિવાર ક્યારેય આગળ વધી શ કતો જ નથી અને તમને ખબર છે આજકાલ તો લોકો શું કરે છે? કે જોયન્ટ ફેમિલીમાં નથી રેતા અને પોતાનું ઓફિસનું કામ હોય એટલે બાળકોને સાચવવા માટે કોઈ પણ કામવાળી કે કોઈ એ એવા લોકોને હાયર કરી લે છે, પરંતુ એ લોકો એમ નથી વિચારતા કે એનાથી બાળકોની સુરક્ષા નું શું? અવે એની જગ્યાએ જયારે સંયુક્ત પરિવાર સાથે રહેતો હોય, દાદા-દાદી સાથે રહેતા હોય, તો એ લોકો બાળકને થોડા સમય માટે સાચવી સાચવી લે છે. ત્યારે આપડે કોઈ બીજા પર ડિપેન્ડ નથી. થી રેહવુ પડશે.
સાચું કય્યું, પણ આજકાલ જોઓને સંયુક્ત પરિવાર બઉ ઓછા જોવા મળે છે અને સંયુક્ત પરિવાર સાથે રહેવાની મજા જ અલગ હોય છે, તમને ખબર છે હવે સંયુક્ત પરિવાર કેમ નથી સાથે રહેતા, કારણ કે એ લોકો છેને એડજસ્ટમેન્ટ નથી કરી શકતા. ખબર, પ્રેમ અને સહકાર પણ એ વધારે મળે છે ત્યાં.
હા એ વાત તો છે, અમુક વાર નાની-નાની બાબતોમાં જતું કરવું એ આજકાલની પેઢીમાં હવે રહ્યું નથી. અને બીજી વસ્તુ પણ છે. કે જયારે કોઈ વાર તહેવાર હોય ત્યારે આખો પરિવાર સાથે મળી ને કેટલી મજા કરે છે. આપડે જયારે બાળ ના ના, જયારે નાના હતા ત્યારે આપણે કેવું કોઈ પણ તહેવાર હતો, એટલે આપણે બધા પરિવારના સદસ્યો સાથે મળી જતા. ભાઈ, બેન, કાકા, કાકી માસા, માસી, બધાને ત્યાં મળવા જતા અને બધા પરિવારના સદસ્યોને મળીને કેટલો આનંદ આવ તો
સાચું કયું તમે, તહેવારોમાં તો ઘરમાં કેટલી રોનક રહેતી હત તી, તમે જેમ કીધું કે આ બધા તહેવારો છે, દિવાળી છે, ઉત ઉત્તરાયણ છે, નવરાત્રી છે, એ બધા આપડે મળીને ઉજાવ તા ત્યારે કેટલી મજા આવ તી બાળકોને પણ પરિવાર સાથે રહેતા સંસ્કાર પણ આવડ આવડતા હતા, આ તહેવારો ન મહત્વ ખબર પડતું હતું.
સાચી વાત છે અને એમને તો સૌથી વધારે દાદીઓ અને નાનીઓ પાસેથી તહેવારો ની એ જાણકારી મળતી એની પાછળની કથા સાંભળવાનું વધારે ગમતું. બહારની દુનિયા
હા, બરાબર કીધું તમે અને છે ને આપડી વડીલોથી આપણને છે ને આદર મળે, સહનશીલતા મળે અને પરિવારની સાથે કેવું રેહવું અને શેરિંગ કરવી એ બધું આપણને શીખ શીખવામાં મળે.
સાચી વાત છે અને બાર ની બનને ગમે તેટલી બદલાય છેાય, પણ પરિવાર હંમેશા આપડી ડગલે ને પગલે આપણે ઘાલ બનીને ઉભ ભુ હોય છે. એમ કેવાાય કે પરિવાર અહીંયા માણસ અધૂરો છે.
સાચું કય્યું અને તમને ખબર સંબંધોમાં વિશ્વાસ પણ ખૂબજ જરૂરી છે, જો અગર એકવાર વિશ્વાસ તૂટી જાય ને પછી સંબંધો પહેલા જેવા નથી રહ્યા.
સાચી વાત છે, તમારી અને કોઈ પણ નાની એવી. અ કોઈ વાર પૈસાની આમ તેમ જરૂર પડે, ત્યારે પરિવાર જ તો સૌથી મોટો આપણને સહારો આપે છે. કઈ પણ થાય કે પછી ભાવનાત્મક સાથ અને આપણા કરિયર અને પ્રગતિમાં તો પરિવાર જ આપણી મદદ કરે છે.
સાચું કય્યું, જો આપ આપણે આપડી પરિવાર જોડે કઈક અનબન થઈ જાય ને, તો સોરી બોલી લેવું જોઈએ, એમના આપણો અહંકાર વચ્ચે નથી લાવવો જોઈએ, આજકાલ લોકો પાસે આ બધું બહ કરી રહ્યા છે, સોરી નથી બોલતા એ લોકો પોતાના અહંકાર અને ઘમંડમા જ રહે છે.
એ વાત તો સાચી છે, તમારી, આપણને ખબર હોય છે કે જો આપણે નિષ્ફળ થઈશું, કોઈ જગ્યા, તો તો પણ પરિવાર આપણી સાથે જ ઉભું રહેશે જયારે દુનિયા તો શું એ આપણે નિષ્ફળતા જોઈને, આપણને બે વાતો સંભળાવશે બહારની દુનિયા એ આપણી સફળ તા જુએ છે. ખાલી પણ પરિવાર એ આપણી મહેન અને આપણા સંઘર્ષ ને સમજે છે.
સાચું કયું અને તમે જોયું હશે કે આજકાલના લોકો પૈસા પાછળ વધુ ભાગે છે, પણ સમય નથી, મળતો એ લોકોને કે સંબંધો, સંબંધો સાચવી લઈએ. તમે ક્યારેક પાંચ જ મિનિટ પ્રેમ થી વાત કરી પણ લ્યો ને તો એ પણ વ્યક્તિને ખુશ ખુશ ખુશ કરી
એકદમ સાચી વાત છે, અને પરિવાર સાથે તો મારું માનવું એવું છે કે આપણે વરસ છે મહિનામાં કે વર્ષમાં એક એકને એક વાર તો ક્યારેક યાત્રાધામ ના પ્રવાસે, તો ક્યારેક કોઈક ને કોઈક આ પ્રવાસેવું જ જોઈએ જેનાથી પરિવાર સાથે મળીને આપણને જીવન જીવવાનો આનંદ પણ અલગથી મળે.
સાચું કયું તમે, અને પરિવાર વગર માણસ અધૂરો છે.
એકદમ સાચી વાત અને પરિવાર એ આપણને જીવન ઘડતર માટેનો એક સ્તંભ જેવો છે, જે આપણને ભાવનાત્મક સુરક્ષા પ્રદાન કરે છે. આપણને પેઢી દર પેઢી વાર શું પણ આપે છે.
હા અને તમને ખબર છે ખાસ કરીને માતા પિતાને સમય આપવો ખૂબ જ જરૂરી છે, એ એમણે આપણી આખી જિંદગી આપણા માટે મહેનત કરી છે.
સાચી વાત છે, આજકાલ તો એવું પણ બનેલું છે કે લોકો મિત્રોને વધારે સમય આપી રહ્યા છે, પરિવારને હ જો સમય આપે છે, તો આ વસ્તુ બહુ જ ખોટું છે, આપણેે પણ એવો પ્રયાસ કરીશું કે હવે આપણે આજુબાજુના અડોશ પડોશમાં એ એ એમને પણ વાતચીત કરતા કરતા સમજાવીશું કે બને એટલો પરિવાર સાથે સમય વ્યતીત કરો ચાલો ત્યારે હા જય શ્રી કૃષ્ણ.